હલો.
હલો જય શ્રી કૃષ્ણ, હલો. હલો. અવાજ આવે છે?
કેમ નથી થાતો ઉપડતો. હલો. હા, હલો. હલો, જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણા, કેમ છો? અવાજ આવે છે? હમ્મ. અવાજ આવે છ
આવે છે, આવે છે, બોલો.
હા, હા, હા, મજામાં?
મજામાં મજા
હમ્મ, હમ્મ, હમ્મ. આજે આપણે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ વિશે થોડી વાત કરશું. આજકાલ છે ને શું છે પહેલાંના જમાનામાં શું હતું બેંકમાં આપણે કાંઈ પણ કામ હોય ને તો બ એના માટે બહુ મોટી મોટી લાઈનને એવું બધું રહેતું તું. અને હવે આ ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે બધું ઇન્ટરનેટ ને એ બધું તો એ એનું આપણું કામ ઇઝી બનાવી દીધું છે એણે. તો જલ્દી થઈ જાય છે હવે. તો મોબાઈલથી જલ્દી કામ થઈ જાય છે. તમારું શું કેવું છે એમાં?
હમ્મ-હમ્મ, આ ડિજિટલ પેમેન્ટ આયવું પછી બેંકિંગની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે, અને બેંકિંગનું આખું કામ એકદમ સમુગ્રુ બદલાઈ ગયું છે. બેંકિંગમાં જે પહેલા માણસો એટલા હેરાન થતા અને બેંકમાં લાંબી-લાંબી લાાઈનમાં ઊભા રહેવું પડતું, બેંકમાં સ્ટાફ ઓછો હોય, વધારે હોય કે અલગ-અલગ પ્રકારની જે કાઈ તકલીફો હોય, જે તે ગામમાં, શહેરમાં જે લોકલ તકલીફો હોય એ બધી પણ લોકોને લાગુ પડતી. હવે ડિજિટલ પેમેન્ટ એટલે કે તમારે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ જેને કહી શકાય કે જેમાં કોઈ સ્ટાફની જરૂર ન પડે અને જે કોઈ બેંક ઘાર બેંકનો ગ્રાહક હોય એ ગ્રાહક પોતેજ પોતાની ઈચ્છા મુજબ અને સમય પડે ત્યારે કોઈ પણ જાતનું પૈસાની લેવડ દેવડ ઓનલાઈન એક ખાતામાંથી બીજા ખાતામાં નાખી શકે. પ્લસ ક્યારેય પણ એ ટી એમ એની ટાઈમ મશીન આવી આવવાથી માણસને ક્યારેય પણ પૈસા પોતાના ખાતામાંથી ઉપાડવાની સરસ ફેસિલિટી મળી ગઈ છે. સરસ એક સુવિધા થઈ ગઈ છે. બોલો.
હા સાચી વાત છે, સાચી વાત છે. પહેલાં તો શું હતું કે એની માટેય નાની મોટી કેટલીય સ્લીપો ભરવાની થાતી અને એમાં જરાક પણ મિસ્ટેક થાય એટલે ઈ સ્લીપ જ આખી કેન્સલ થઈ જતી તી. તમારે પૈસા વિડ્રોલ કરવા હોય કે એફ ડી માટેનું ફોર્મ ભરવાનું હોય, નામ ચેન્જ કરવાનું હોય, કે નામમાં કાંઈ સુધારા કરવાનું હોય, એક ફોર્મ જ લેવાનું હોય, ઇવન ચેકમાં પણ તમારે થોડી કંઈ મિસ્ટેક થાય ને તો એ બધું કેન્સલ થઈ જાય છે, ફરી વખત તમારે એ બધા પેપરને એવું બધું ફિલ કરવું પડે છે. તો ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે તો શું છે માણસને જ્યારે પણ પૈસાની જરૂર પડે તો હવે તો ફોનમાંય તે એ લોકોને પે ટી એમ કે ગૂગલ પે કે ભીમ કે એવી બધી ઘણી બધી એપ્સ આવી ગઈ છે. તો એ ડિજિટલ પેમેન્ટ આવવાથી માણસને એને પોતાના પાકિટમાં જાજા પૈસા રાખવાની જરૂર પણ નથી પડતી અને મોબાઈલ સાથે હોય છે તો એમાંથી ડાયરેક્ટ એને પેમેન્ટ થઈ જાય છે, તો એને બધી બેંકની આ બધ ની જે ઝંઝટ છે એમાંથી રાહત મળે છે, અને એનું કામ ઈઝી થઈ ગયું છે, સરળ બની ગયું છે એનું.
એક ટાઈમ હતો, એક સમય હતો જ્યારે અમે નાના હતા ત્યારે બેંકમાં જઈએ એટલે પહેલાં તો કઈ કયા કામ માટે કઈ બારી છે વિન્ડો એ પહેલાં ગોતવી પડતી. પછી પૈસા ઉપાડવા માટે ક્યાં જવાનું, પૈસા લેવા માટે ક્યાં દેવા માટે ક્યાં બે અલગ અલગ બારી આવતી. વિડ્રોઅલની અને રિસિવિંગની એ કેશ કાઉ જે કેશિયર હોય એક બાજુ જે છે એ પૈસા પ્રાપ્ત કરવાવાળા હોય અને એક બાજુ પૈસા લેવાવાળા હોય દેવાવાળા હોય એટલે આપણે જો પૈસા ઉપાડવા હોય તો વિડ્રો ફોર્મ ભરી અને લાઈનમાં ઊભા રહી અને એને આપવાનું અને પછી ત્યાંથી પાછું બરાબર ઈ જેમ પૈસા આપે ઈ પૈસા પાછું બરાબર ત્યાં ને ત્યાં ગણી અને પછી જ બહાર જવાનું. અને જો મોટી એમાઉન્ટ હોય તો તમારે ગણવામાં તકલીફ થાય લાઈ જવામાં તકલીફ થાય અને સામે પાછું એટલું જ અહ એમાં જોખમ મોટી એમાઉન્ટ હોય તો એટલે મને યાદ છે કે માણસો ઘણી જગ્યાએ જે મોટા મોટા વેપારી હોય કેમકે એ વખતે તો બધું રોકડમાં જ લેવડ દેવડને રોકડમાં જ બધા ધંધા વ્યાપાર થતા ત્યારે માણસો નોટની ગડડીઓના આખા કોથળા ભરી ભરી અને બેંકમાં આવે પછી બેંક કના માણસો ગણે અને પછી એના ખાતામાં એ પૈસા જમા કરે. એવી જ રીતે લઈ જવામાં થતું એટલે આ એક બહુ મોટી પળોજણ હતી અને હવે ઓનલાઈન બેંકિંગ પછી પીવીસી એટલે પ્લાસ્ટિક મની, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એ બધું જે છે પ્લાસ્ટિક મની આવી પછી એ ટી એમ આવી ગયા અને એમાં પણ આવે જ્યારથી યુ પી આઈ આવ્યું છે ત્યારથી આખું બેન્કિંગની આખી પદ્ધતિ જ બદલાઈ ગઈ અને બેન્કિંગ એ એટલું બધું સરળ અને સુગમ કાર્ય થઈ ગયું કે જે પહેલાના સમ જમા પહેલાના સમયમાં કોઈ આટલું વિચારી પણ ના શકે. બોલો.
હમ્મ. ના ના બરાબર વાત છે તમારી. કે પેલા તો હું જોખમ લઇ જાઉં એ આપણને ટેન્શન રહેતું કે આપણી પાસે વધારે પૈસા હોય અને આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાવેલિંગ કઈ કરતા હોઈએ અથવા તો કોઈને આપણે પૈસા દેવાના હોય. તો એ આપણેે સાથે લઈને જવું એ આપણને બીક લાગે એમ પેલા તો શું છે ગરીબાઈ માણસોને એટલી હતી જીવન બધાનું એકદમ આમ લિમિટેડ હતું. તો એના માટે શું છે એ બધાને એમ થાય કે આ જાજા પૈસા સાથે સાથે હોય તો અહ થોડુંક આમ ટેન્શન જેવું રહેેતું એ બીક લાગે માણસને ક્યારેક અંધારામાં પણ રાત્રે પણ બહાર જવાનું થાય અને પેલા તો શું છે ગાડામાં બેસીને ને એવી રીતે બહાર જવાનો, પછી જોખમને એવું સાથે લઈને જાવું ઈ એક થોડુંક અત્યારે ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે તો શું છે એવી કોઈ ચિંતા નથી. તમારી પાસે એક તમારો નાનકડો ફોન હોય તો એમાં જ બધી વસ્તુ આવી જાય છે. અને તમે ગમે ત્યારે ગમે તે વસ્તુને જેટલા પણ પૈસાની અહ પેમેન્ટ તમે કરવાનું હોય, કરી શકો છો એમ.
હમ્મ, બરાબર છે. અને હવે એક જે બહુ મોટી સગવડતા કહેવાય એ મોટી સગવડતા એ થઈ ગઈ છે કે હવે માણસ અહ એક શહેરથી બીજા શહેરમાં પૈસા મોકલવા અને તે પણ કોઈ પણ સમયે, એ એટલું બધું સરળ થઈ ગયું છે કે ઘરે બેઠા નાના છોકરાઓ પણ પોતાના કમ્પ્યુટરથી કે લેપટોપથી જો એને ઓનલાઈન બેન્કિંગ એકાઉન્ટ હોય તો ઓનલાઈન બેન્કિંગ એકાઉન્ટથી એ ક્વિક ટ્રાન્સફર કે એન ઇ એફ ટી કે આર ટી જી એસ એમ અલગ અલગ પ્રકારના મોડ થી અલગ અલગ અલગ અલગ એમાઉન્ટ તરત જ એક જગ્યાથી બીજીએ જગ્યા રકમ ટ્રાન્સફર કરી શકે. જેટલી અમુક અલગ અલગ ટાાઈપના ટ્રાન્ઝેક્શનમાં લેવડ-દેવડમાં બેન્કિંગ ઓનલાઈન બેન્કિંગ લેવડ દેવડમાં અલગ અલગ મોડ વપરાતા હોય છે, અને વિદેશોમાં પૈસા મોકલવા માટે પણ હવે એટલું સરળ થઈ ગયું છે સ્વિફ્ટ એકાઉન્ટથી, કે તમે એટલું જ સરળતાથી વિદેશમાં પણ પૈસા મોકલી શકો છો. એમાં પણ જ્યારથી યુ પી આઈ પેમેન્ટ સિસ્ટમ આવી છે ત્યારથી લોકો અહ યુ પી આઈ પેમેન્ટના કારણે લોકો લગભગ સમજો કે કેશલેસ માણસો થઈ ગયા છે. એટલે કે સાથે કોઈપણ જાતની રોકડ રાખવાની જરૂર રહેતી નથી. તમારે ચા પીવી હોય તો દસ રૂપિયા યુ પી આઈથી ચા આપવા ચાના પૈસા આપી શકો. સો રૂપિયા આપ પવા હોય હજાર આપવા હોય કે લાખ કે પછી એક લાખ રૂપિયા આપ પાય હા અમુક અમુક એની લિમિટ ટેશન છે અમુક અમુક મોડમાં અમુક અમુક ટાઈપથી તમે એને પૈસા મોકલી શકો, પરંતુ આ બધું એકદમ આંગળીના ટેરવે બધું શક કે બની ગયું છે અને માણસોને આ જે વચ્ચે જે મોદી સાહેબે જે નોટબંધી કરી એની પાછળનું મુખ્ય કારણ જ એ હતું કે જે ખોટી નોટો નકલી નોટો જે ચલણમાં આવી ગઈ તી એટલા બધા પ્રમાણમાં કે જેને ઓછી કરવી ખૂબ જ જરૂરી થઈ ગઈ તી, આપણી અર્થવ્યવસ્થા માટે, એટલે એમણે નોટબંધી કરી અને એની સામે એમણે તરત જ યુ પી આઈની નવી જે બેન્કિંગ સિસ્ટમ દાખલ કરી એના કારણે માણસોનું જનજીવન પણ બદલાણું અને પૈસાની જે લેવડ દેવડની સુવિધા હતી એ સુવિધામાં જમીન આસમાનનો ફેરફાર થઈ ગયો અને આ સિસ્ટમ એટલી બધી કારગત અને કાર્યક્ષમ છે અને પૂરી દુનિયાના લોકો એનાથી અચંભિત થઈ ગયા અને કેટલાય દેશોએ તો એના માટેની એના માટેની એ લોકોએ રિક્વેસ્ટ વિનંતી કરી છે કે આપણી આ ટેકનોલોજ જે આપણી યુ પી આઈ સિસ્ટમ એ લોકોના દેશમાં પણ લાગુ કરવા માટે આપણે એમને જરૂરી ટેકનોલોજી અને નોલેજ આપીએ.
હમ્મ, બરાબર છે. ડિજિટલ પેમેન્ટ આવવાથી બધું છે ને આપણું દેશ છે તે આર્થિક રીતે સદ્ધર થઈ ગયો છે. તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું અને ઘણું જાણવાનું મળ્યું. સરલ ચલો આવજો.
હા આવજો, બાય બાય.